હ હલો. અવાજ આવશે તમને?
નમસ્કાર. આજે આપણેે ખોરાકના સફર વિષય પર વિસ્તારમાં ચર્ચા કરીએ.
હા ખુબ જ સરસ ખોરાક ન સફર ખરેખર રસપ્રદ વિષય છે.
હા જ્યારે કોઈ ભોજન થાળીમાં પીરસાય છે ત્યારે તેની પાછળ અનેક તબક્કાઓ કાર્યરત હોય છે.
ખોરાક તૈયાર થાય ત્યાં સુધીને અનેક લોકોનું યોગદાન જોડાય હોય છે એમાં પણ હ
હા આ સફરની શરૂઆત જમીનથી જ થાય છે.
પણ આપણે પણ જમીન અને ખેતી માટે માટે સૌથી મહત્વપૂર્ણ આધાર છે.
હા જમીનની ગુણવત્તા પાકના ઉત્પાદને અસર કરે છે.
જેમ કે સારી જમીન વસ્તુ સારી સારો પાક આપી શકે છે.
હા ખેતી પહેલા જમીનને તૈયાર કરવાનું આવે છે ને?
હમ. અને યોગ્ય બનાવવાની જવાબદારી પણ અલી છે.
હા ત્યાર હમ. ત્યારબાદ તો યોગ્ય બીજની બી પસંદગી કરવામાં આવે ત્યારે તો સારું ફળ મળે.
જારે દરેક પાક માટે આપણે અલગ પ્રકારના બીજ હોય છે.
હા કેટલાક પાક ઓછા પાણીમાં ઊગી જાય એટલે એ રીતે બીજ લે બધા.
અને કેટલાક પાકને વધુ પાણીની પણ જરૂર પડે છે.
હા એ તો છે ખેતીમાં તો હવામાન ન પણ એટલું મહત્વ આવે બીજ જોડે જોડે.
હવામાન ખાતાના દરેક તબક્કાની અસર આપણને જોવા મળે છે.
હા વધુ ગરમી કે ઠંડી નુકસાનકારક બની જાય આપણા માટે.
એમાંય જો વરસાદ પડે તો મહત્વની ભૂમિકા ભજવે છે.
હા વરસાદ સમસરમ થાય તો પછી પાક સારો મળે છે સમયસર થાય તો.
અનિયમિત વરસાદ પડે ને તો મુશ્કેલી ઘણી ઊભી થઈ શકે છે આપ આપડામાં પણ
હા એ તો એકદમ સાચી વાત છે પાક ઉગાડવા માટે પાણીની વ્યવસ્થા બહુ જરૂરી છે.
એમાંમ મેં વિવિધ સિંચાઈઓની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે તો વધારે અનુકૂળ આવે.
હા જાણે આમ ડ્રીપ સિંચાઈ વિશે પણ ઘણી ચર્ચા થાય છે ને અત્યારે તો કે એનાથી બહુ સારું છે.
એ પાણીની બચત કરવામાં આપણને મદદ કરે છે. એ વસ્તુથી આપણને
હા બીજ વ્યાવ્યા પછી સતત દેખરેખ રાખવી જ પડે આ બધી રીતે.
અને આપણે તો પાક તૈયાર કરીએ જીવ જતુંથી પણ આપને રક્ષણ તો આપવું પડેને આપડે.
હા કુદરતની અને આધુનિક બંને પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે તો જ બધું પાક સરખો રહેે.
આપણે બાકીના પ્રકાર પ્રમાણે પણ સમય બદલાય શકાય છે.
હા પાક ધીમે ધીમે વિકસતો જાય છે.
હમ્મ કાપણી ખેતી ન મહત્વપૂર્ણ તબક્કો પણ બની જાય છે. ઘણી વાર તો.
હા પાક તૈયાર થવામાં કેટલાય અઠવાડિયા કે મહિના લાગી શકે છે. ખબર તમને.
આમાં આપણે ટેક નિકેલી પદ્ધતિ નુ અને ટેકનિકલી અને સમય બંને નો બચત તો થાય જ આપણાથી.
હા એ તો તમારી વાત બિલકુલ સાચી છે. કે પાકના પ્રમાણ પ્રમાણે સમય પણ બદલાઈ જાય છે.
પછી તે સફાઈ અને વર્ગીકરણ કરવામાં પણ એને સારું કરવામાં આવે છે.
હા સફાઈ કેમ જરૂરી છે?
સફાઈ તો એ જેથી ગુણવત્તા જળવાઈ રહે અને અશુદ્ધિતાઓ દૂર થઈ જાય એમાંથી એટલા માટે.
હ ત્યારબાદ તો સંગ્રહની પણ પ્રક્રિયા શરૂ થાય ને આટલું બધું પાક હોય તો.
જો સંગ્રહ યોગ્ય ના હોય ને તો નુકસાન ભી થઈ શકે.
હા મોટા ગોડાઉન અને વેરહાઉસનો ઉપયોગ થાય છે એટલે એ બધું સરખી રીતે ગોડાઉનને વેરહાઉસ ને રાખવો પડે.
તેમે પાછું તાપમાન અને ભોજન નું પણ ધ્યાન રાખવામાં આવે ને.
હા પછી ખોરાક બજાર સુધી પહોંચે છે. એટલે આ બધું આપડે ધ્યાન રાખવું પડે ખોરાક બજારમાં પહોંચે ત્યાં પહેલા.
બજાર એ આપડું પુરવઠ ઠં અને વ્યવસ્થા નું સંપૂર્ણ ભાગ ભજવે.
હા અહીંથી ખોરાક વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવે એટલે પછી.
અને એને આ પર પરિવહન વગર તો આ શક્ય જ
હા પરિવહન માટે તો ક્યાં સાધનો વપરાય છે.
એમાં પરિવહન માટે જો ટ્રેક, રેલવે કેટલીક જગ્યાઓ જળ માર્ગનો પણ ઉપયોગ થાય છે.
હા પરિવહન દરમિયાન તો પણ આમ ગુણવત્તા જળાવવી પડે છે ને.
ખાસ વસ્તુઓ માટે.
હા દૂધ ફળો શાકભાજી તેના ઉદાહરણ છે. તેના માટે આપણે સર આમ ઝડપથી બધું કરવું પડે.
અને આવા ખોરાક માટે ખાસ વ્યવસ્થા જ કરવામાં આવે છે.
હા ત્યારબાદ આમ ખાદ ઉદ ઉદ્યોગોની ભૂમિકા શરૂ થાય છે. ત્યાં આગળથી.
અને અહીંયા તો વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ પણ કરવાના છે.
હા ઘઉંમાંથી લોટ બનાવવામાં આવે એવું.
હ અને એવી રીતે મકાઈમાં પણ મકાઈ માંથી પણ વિવિધ ઉત્પાદન તૈયાર થાય છે.
હા દૂધમાંથી અનેક ખાદ્ય વસ્તુઓ બનાવવામાં આવે છે ને.
આ પ્રક્રિયા દ્વારા મૂલ્યવર્ધન પણ થાય છે.
હા ગુણવત્તા નીય નિયંત્રણમાં મહત્વનું શું છે પણ?
તો સુરક્ષિત અને સારો ખોરાક પહોંચાડવા માટે તે જરૂરી તો છે.
હા પ્રયોગશાળાઓમાં પણ પરીક્ષા કરવામાં આવે છે તેની.
જેથી ધોરણનું પાલન પણ થાય.
હા ત્યારબાદ પેકેજિંગ કરવામાં પણ આવે ને એને પણ બો ધ્યાન રાખવું પડે.
જોડે જોડે પેકિંગમાં ખોરાક પણ સુરક્ષિત રહેે છે.
હા પેકેટ પર ઘણી માહિતી પણ આપવામાં આવે ને એ બધાની.
જેમ કે ઉત્પાદ અને તારીખ અન અન્ય વિગતો પણ એમાં આપેલી હોય છે.
હા પેકેજિંગના પ્રકારોમાં પણ ફેરફાર જોવા મળે જ છે.
અને અલગ અલગ ઉત્પાદનો માટે અલગ સામગ્રીનો પણ ઉપયોગ થાય.
હા પછી આ વસ્તુઓ દુકાનો સુધી પહોંચી જાય એટલે પછી પતે.
એટલે કે રસોઈ અને ભોજન માટે પણ મહત્વનું.
હા રસોઈ એક કલા પણ છે, અને વિજ્ઞાન પણ છે, એવું માનવામાં આવે.
અને વિવિધ પદ્ધતિઓમાં પણ ભોજન તૈયાર થાય છે
હા ઉકાળવું છે શેકવું છે વરાળમાં બનાવવું એટલે આવી જુદી જુદી પદ્ધીઓ આપણને ખબર છે પદ્ધતિઓ એ પ્રમાણે થાય બધું
દરેક પદ્ધતિ નો સ્વાદ અને ગુણવત્તા ગુણધર્મો પણ પ્રભાવ કરે છે
હા ખોરાક પીસવાની રીત પણ મહત્વ ધરાવે ખબર
ઘણી વાર ઘણી સંસ્કૃતિઓ તોરે વિશેષ સ્થાન પણ હોય છે
હા ખોરાક અને તહેવારોનો સંબંધ પણ ગાંઠક જ છે એક ગઢ છે
દરેક તહેવાર સાથે ખાસ વાનગીઓ પણ જોડાયેલ હતી
હા ખોરાક અને અર્થતંત્ર વચ્ચે પણ શું સંબંધ છે તમને ખબર
હવે એવું તો કેું છે કે ખાસ ક્ષેત્રમાં લાખો લોકો ન રોજગાર એમાં પણ લાખો લોકોને રોજગાર તો આપ છે
હા ખેતી થી લઈને વેચાણ સુધી અનેક વ્યવસાયમાં જોડાયેલો છે
એટલે તેથી ખોરાક માત્ર પોષણનો વિષય જ નથી
હા તે સમાજ અને અર્થવ્યવસ્થાના આધાર પણ છે
ખોરાકની બરબાદી એ મહત્વપૂર્ણ પડકાર આપણે સામનો કરવો પડે છે
હા વિશ્વભરમાં આ મુદ્દે જાગૃતિ વધતી જ જાય છે હવે તો
બરબાદી ઘટાડવા માટે આપણે સાધનો સાધનોનો પણ બચત કરી શકી
હા પાણી જમીન અને ઉઊર્જા પણ બચી જ શકે છે ને
જવાબદારીઓ નો પણ ઉપયોગ ખુબ જ જરૂરી પડે જરૂરી જ હોય છે એમ
હા ખોરાક અને પર્યાવરણ વચ્ચે પણ સંબંધ છે જ
મે કેવું કે ટકાઉ પદ્ધતિનો ભવિષ્યમાં માટે મહત્વપૂર્ણ છે
હા ભવિષ્યમાં ખાદ્ય ઉત્પાદક વધુ આમ પડકારજનક બની શકે છે ને એટલે
અને કેવું કે વસ્તી વધે ને તો એની માંગ પણ વધી જાય
હા તેથી તો નવી ટેકનોલોજીનું મહત્ત્વ પણ વધી જશે એનાથી
એ સંશોધન એ અને નવીનતા મહત્વની ભૂમિકા પણ એમાં ભજવે છે
હા એ તો છે જ અરે આ તો બધું સફર ખેતીથી જ શરૂ થાય ને પછી ત્યાંથી ખાવા સુધી થાળી સુધી પહોંચે એવી વસ્તુ છે આ તો
એમાં ખાસ કરીને ખાસ કરીને મહેનતે આયોજન અને સહકાર ખુબ જ જરૂરી છે
હા એટલે તો આના પર આપણે જેટલી પણ વાત કરીયએ ને એટલી ઓછી છે એવું કહેવામાં આવે ને તો પણ ચાલે આપણે ચોક્કસપણે ફરી આન પર વાત કરીશું